ફોન
હલો.
તમને અવાજ આવી રહ્યો છે? તીથ પંચાલ
હલો.
હલો.
અવાજ આવે છે?
હા આવી રહ્યો છે. આ આવાજ ના આવવાનું કારણ શું હોઈ શકે છે આવું તો?
હા અહિયાંમાં બાજુમાં એક ટાવર છે ને નજીક નજીક ટાવર હોય એટલે થોડુંક હવ રહેવાનું
ટાવર ના લીધે આવુ થશે એમ
હા.
હલો.
હલો.
હલો. શું અવાજ આવી રહ્યો છે?
હા. નતો આવતો હવે આવયો.
આવી ગયો બરાબર બરાબર ટાવર નથી લાગે તમારે આજુબાજુ ટાવર નથી લાગતું.
ના ના ટાવર અહિયા નજીક જ છે ટાવર એટલે નજીક બેઠો છુ ને ટાવર ની એટલે થોડુંક એવું છે અને અત્યારે તો ટાવર એટલા જીયો નું કાર્ડ છે ને અમારે એટલે જિયો વાડા તો બધા અત્યારે કંપની બધી
માઇનસ માં ચાલે બરાબર બરાબર.
હમમ અને તમને ખબર હશે ને આ કેસની. ફાઈવ જી ની અત્યારે
ફાઈજી નો કયો કેસ ચાલે રે
અ ખેડૂતો એ કેસ કરેલા ને આ ટાવર નું ટાવરના લીધે લાઈનો ચાલતી હતી ને ખેતર માં
હા જે પેલું નવું છે ને જે જીઓ અને એરટેલ વાળા એ કરયુ છે ને તે પોતાના ફોન માં તમે ફાઈજી યુઝ કરી શકો બીજા કોઈને ફાઈવજી ના આપી શકો એ વાળી જ વાત છે ને.
એ હા એ જ.
હા હા બરાબર.
આવું બો રેવાનું આનું શું કારણ હોય શકે તમે કઈ જણાવી શકો છો આવું બનાવા નુ
એટલે આમાં તો. અત્યારે તો આન થી તમે કીધું ને કે લાઈનો ચાલતી હતી ટાવર માટે એટલે ઓહો અદાની ને આ એરટેલ વાડા ને બધા લાઈનો ચાલતી હતી એટલે બધા ખેડૂતો એ વિરોધ કર્યો છે ત્યારે કેસ ચાલુ છે કે લાઈનો ખેતરમાં ના લાવી જોવે ને.
બરાબર.
ન. બધા એરટેલ વાળા બધા આ જીઓ વાળા લોકો બધા. તે ફાઈવ જી ઓ. પર્સનલ માં પોતે જ મોબાઈલ વાળા યુઝ કરી શકશે બીજા કોઈને નહી આપી હોટસ્પોટ કે દ્વારા.
અચ્છા અચ્છા આ દાણી છે પણ અત્યારે પ્લસમાં ચાલે છે અને આઈપીઓ અને શેર માર્કેટા. વધારે પડતું ઉપર ચાલી રહ્યું છે જણાવ છો હલો. ઉપર ચાલી રહ્યું છે ને ત્યાં અદાણી. તમે કઈ આવું કયરો તો કે જેવું આઈપીયુ એમ.
આઈ પીયું એટલે તો અત્યારે તો આમ તો. આજે ગીતું ગતા આવવાનું એ એમના માટે બઉ માઇનુ. નાનો કેસ કેહેવાય કે એમને તો કોઈ. તો બધા ફરક પડે ને એટલે આઈપીઓ ન ને એમની કંપની ના હશે તો બધા આ જ. જવાના અત્યારે કેમ કે અત્યારે એમના જેટલું ટન્ડિંગમાં કોઈ ચાલતું નહી. જીવો વાળા કે જેવું. બીજા નંબરે એરટેલ ને એટલે ત આઈપીઓમાં ને એમાં તો બહુ પ્રોફિટ એમના આઈપીઓ બહાર પડતા હોય છે એટલે બને લીંગડા આઈપીઓ લઈ લેવાના ફરી દેવાના.
આઇપીઓ નુ હલો.
હલો.
તમે આઈપી ઓ નુ કામ કરો.
હા એટલે આઈપીઓ અત્યારે હાઈમાં ચાલતા હોય એટલે ફરી દેવાના આઈપીઓ બહાર પડે એટલે. તમારે લાગવાના ચાન્સીસ ખરા.
જણાવી શકો છો આઈપીઓ ભરવાની કઈ માધ્યમ દ્વારા તમે આઈપીઓ ભરો છો. અચ્છા.
આઈપીયુ આપડે એમ તો. એન્જલ વાન છે ગ્રો છે પણ એમ તો મોસ્ટ ઓફ ગ્રોહ ઉપર તમે ભર્યો ને તો તમારે એટલે આમ એવું નહિ. બધામાં સેમ જ હોય પણ એન્જલ વનમાં ડિમીટેડ એકાઉન્ટ. ખોલવામાં બહુ પ્રોસેસ છે પણ. સાવ નામ મામૂલી પ્રોસેસ છે એટલે. તમારે એમાં ઈઝી રે ડીમેટ એકાઉન્ટ ખોલ. તા અને ગ્રોમાં ડિમિમેટ એકાઉન્ટ ખોલી દેવાનું પછી. તમારે ચેક કરતું રેવાનું ત્યાં ખોલું એટલે. હોમ પેજ ઉપર જ બધું માહિતી હોય છે જે આઈપી વાપર્યા હોય ને એ. જે કંપનીના પ્લસ કે. તમે તમે પણ કઈ જાણો છો આમના વિશે.
હા અને ચાલુ છે એમ મારું. એટીન પ્લસ છું એટલે હું આમ વિચારું છું આઈપી એલું એટલે તમે. ખાતું એટલે તમે જણાવ્યું એમ ગૃહમાં માર એકાઉન્ટ પણ છે. મેં વચ્ચમાં હમણાં બે ત્રણ આઈપીઓ ભરેલા છે જેમાં એક એસબીઆઈ નો બહાર પડ્યો હતો.
હા.
ત્યાં મને એક છ છ હજાર જેવું પ્રોફિટ મળેલું હતું જે મેં ચૌદ પંદર હજારનો આઈપીઓ ભર્યો હતો. અને એક જે બીજો સત્તર તારીખે બાર પડ્યો છે.
હહ
કેલબર માઇન્સ કરીને કેલબર માઇન્સ કરીને.
હા હા.
જે કાલે જ બંધ થવાનો છે. એટલે એક એક ચૌદ આઠસો સિત્તેર નો હતો તેના. ત્રણસો સોરી પાંત્રીસ જેવા સ્લોટ હતા.
હા
એટલે એક એ આઈપીઓ ભર્યો છે. જે એકવીસ તારીખે બંધ થશે અને ચોવીસ તારીખે તેનું તે ખુલશે ફરીથી.
હા
જો લાગે લાગી જશે લાગવાના ચાન્સીસ પચાસ પચાસ ટકા જેવા છે. કારણ કે પિસ્તાલીસ કરોડના કોન્ટ પિસ્તાલીસ કરોડની કોન્ટીટીમાં બહાર પડ્યો છે જેમ તો લાગી શકે છે એમ.
આઠસો પચાસ હા હા ચારસો પચાસી.
હલો
હલો
કઈ તમે જ કધું?
ના એટલે કઈક મેં રિસર્ચ કર્યું કંઈક ચારસો પચાસ કરોડ આસપાસ કઈક છે એની રકમ.
અચ્છા ચાર ચારસો પચાસ હા હોઈ શકે ચારસો પચાસ કરોડ બરાબર બરાબર. તો ભૂલ થઈ હશે મારી જોવામાં. કારણ કે વસ્તુ એવી છે ગૂગલ વસ્તુ એઆઈ દ્વારા. કામ થતું હોય એટલા કામ આવું જ હોય.
હા ના એમ તો હમણાં એઆઈ તો બહુ ચાલ્યું છે ને હવે મારું કેવું તો એવું જ છે કે અ એઆઈ પણ આમ બહુ હેલ્પફુલ ને કેરફુલ વસ્તુ છે. એટલે આમ જોવી જ આ હાલના લાઈફ સ્ટાઇલ બરાબર એઆઈ જરૂરી છે.
આમ જોવા જઈએ તો યાર બરાબર એઆઈ બહુ જ એટલું વધારે પડતું જો વિકસી જશે. તો વધારે પડતી કંપનીઓ એઆઈનો જ ઉપયોગ કરશે. તેથી તેમને જે વર્ક કરવું હશે, મળતા હશે તે વર્કરો ઉપર ધ્યાન નહીં આપે. તેથી વર્કરો બેરોજગાર થઈ જશે.
હા ઈતો છે.
કરશે. કંપની તેજ ઈચ્છતી હોય કે તેમનો મોટા ભાગનો સમય અને મોટા ભાગનો પૈસો એઆઈ એ વર્કરને આપવો પડે એના કરતા મફતમાં થતું હોય તો તે મફતમાં કરવું જ સારું એમ. હલો એ વિચારીને લોકો વર્કરને એટલું બધું કામ ના આપે જેટલું એઆઈ દ્વારા માહિતી કલેક્ટ કરતા હોય એમ.
હલો ના બરાબર છે.
હમ કે એઆઈ વસ્તુ એવી છે.
આનાથી વર્કરોને બેરોજગારી અનુભવી પડે છે. એઆઈ હલો તમારો અવાજ કેમ ઘડીએ ઘડીએ કપાઈ જાય છે તમે શું એવું તો કામ કરી કઈ બીધું કામ કરી રહ્યા છો?
ના ના એટલે અહિયાં અવાજ થોડુંક કપાય છે. અહીંયા નેટવર્ક ઈસ્યુ છે ને એટલે.
ઓકે ઓકે તમે શું ભણી રહ્યા છો કયું સ્ટાન્ડર્ડ છે તમારું કઈ?
મું અત્યારે સેકન્ડ યરમાં છું. બીબીએ કો કરું છું બીબીએ કોર્સ.
તમે સિટીમાં રહો છો કે આઉટ ઓફ ઇન્ડ ગ્રામ્ય વિસ્તારમાં રહો છો બરાબર. તમારી ગ્રામ્ય વિસ્તારની આજુબાજુ જ હશે તમારી.
હા ગ્રામ્ય વિસ્તાર એ થોડીક જ દૂર છે. પાંત્રીસ કિલોમીટર આસપાસ આવે. લગભગ અ પાટણ પાટન તમે નામ તો સાંભળ્યું હશે પાટણમાં પાટણમાં એચન જ યુનિવર્સિટીમાં છે.
કઈ કોલેજ છે તમારી.
અ એસ કે કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ.
એસ કે કોલેજ પાટણ. આ એજ છે ને જે ચંદ્રાચાર્ય યુનિવર્સિટી વાળી છે? બરાબર બરાબર બરાબર. કયા કયા સિલેબસ છે તમારા બીબીએમાં? .
બીબી એમાં સિલેબસ અત્યારે અ એકાઉન્ટ છે ઇકોનોમિક છે પછી કોસ્ટ પછી માર્કેટિંગ મેનેજમેન્ટ છે. પછી ટેલી છે પઈ અ કોમ્યુનિકેશન છે.
કોમ્યુનિકેશન બરાબર. તમને શું આવડે છે આ બધી સબ્જેક્ટ પછી તમે ડેલી લેક્ચર ભરતા નઇ હોય એમતો
ભરે છે ન હા ડેલી રેગ્યુલર.
એ તો મેં તો આ બધું ભણવાનું. કી દીધું છે આપડણે એક દુકાનમાં કામે બેસી ગયા છીએ જે આપણે પચીસ હજાર સ્ટાર્ટિગ તો કાર છે મારો.
હા ફેશસ છો પણ તો એ પચીસ હજાર સ્ટાર્ટિંગ પગાર આવ તમે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કીધી ક્યાં ના તમે કઈ જગ્યા
આપડે એટીન પ્લસ છીએ ભાઈ અમે એક ફ્રેન્ડની દુકાન છે કલરની શોપ છે મોટી ત્યાં અમારે એકાઉન્ટમાં બેશુ ત્યાં બેસવાનું ને હિસાબ હિસાબ કરવાનું જે વસ્તુ જોતી હોય માલ આવ્યો હોય એની એન્ટ્રી એન્ટ્રી આગી પાછી કરવાની બસ એ બધું છે બીજું કઈ છે નહી એમ આ બધું કરવાનું મારે એમ.
બરોબર.
હા જે એશિયન પેઇન્ટ નારોલગ પેન્ટ જે કલર બર આવ્યા હોય
હા.
તેની માહિતી કલેક્ટ કરવાની કે આ આવ્યો છે આ નવ જે આવ્યો હોય તેને એડ કરીને ઇન્સ્ટા ના સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની.
બરોબર.
હમ્મ.
આમ.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
આમ તો આગળ ફ્યુચરમાં કામ લાગે એવી જોબ છે આમ તમારો પણ પર્સનલ ગ્રોથ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
આમાં છે એમ તો બરોબર છે. સેલેરી પ્રમાણ સેલેરી પણ આ છે ચાલે બઉ.
અને આ એવી વસ્તુ છે કે જે કોઈ દિવસ બંધ ના થઈ શકે એમ. લાઈફ ટાઈમ ફ્યુચર માટે અનલિમિટેડ સોર્સસ છે કારણ વસ્તુ કોઈ એવું તો થશે નઈ કે પો પોપ્યુલેશન કલર કરશે જ નહી. કલર વગર તો કઈ કામનું છે જ નહી ઘર.
ના.
હમ્મ એવું છે અત્યારે આ બિઝનેસ પણ સારા થાય છે.
બરોબર.
હમ્મ તમારું કઈ જણાવવા જેવું છે.
ના અત્યારે તો મુ સ્ટડીજ કરું બીજું કઈ જોબ બીજુ જ્યારે. ના મે તો ક્યાંય જવું નથી.
આ મારો સેકન્ડ ટાઇમ એક્સપિરિયન્સ જ ફસ્ટ ટાઇમ ફ્રુટ શોપમાં બેઠેલો હતો. જે મને દસ હજાર પગાર આપતા હતા તેમાં મારે શું કરવાનું સવારે આવીને જે ફ્રેશ ફ્રૂટ ગોઠવવાના જે જૂના ફ્રૂટ હોય તેને ઉપર રાખના તેથી જે ફ્રેશ ફ્રુટ નીચે જ રહે મોટા ભાગના ને વસ તો જે વસ્તી લેવા આવતી હોય કસ્ટમર તે ફ્રેશની સમજીને ઓલ્ડ વાળા લઈ જાય એટલે ફ્રેશ વાળા ઉપર આવી જાય પછી પછી નવો જે સ્ટોક આવતો હોય નવો સ્ટોક નીચે લગાવીને ફેર થી નવો સ્ટોક ગોઠવી દેવાનો ટ્રેન્ડિંગ માં ચાલતા હોય કેમ કે નવા નવા સિઝનેબલ ફ્રૂટ આવ્યા હોય ઇ્પોર્ટન્ટ ફ્રુટ આવે એ વાળા
બરોબર
પછી જે કસ્ટમર આવતા એમને ફ્રૂટ આપવાનું બિલિંગ કરવાનું બિલ સેવ કરીને પૈસા લઈ લેવા જતું કરવાનું કસ્ટમર આવું તે કામ હતું જે મને મેં એક મહિના બે મહિના ઉપર ભરેલા હતા અલ્યા આમ જોવા જઈ તો એક્સપિરિયન્સ છે બિઝનેસને લગતો
તો તમે અત્યારે તો તમે ખાલી જોબ જ કરો છો કે કઇ બાજુમાં કઈ સ્ટડી બીજી
સ્ટડી ના સ્ટડી એક્સ તરીકે બીકોમ ચાલુ છે મારું
બીકોમ ચાલુ છે એટલે તમને બીકોમ કયા સેકન્ડ ઈયર કે ફર્સ્ટ ઈયર
મારું થર્ડ એયર ચાલુ છે મારું
થર્ડ યર તો થર્ડ ઈયરમાં કયો સિલેબસ છે
થર્ડ યરમાં તમારે જે છે એ જ છે એ એકઉન્ટ છે સેમ સેમ ફાઈવ
સેમ ફાઈવ ને તમે સેમ ફાઈઇવમાં છો એટલે ઓ સિલેબસ તમને ખબર હશે ને
કોર્પોરેટ એકાઉન્ટ આવે અમારે એક તેલી આવે
હા
અને જે એચઆર એમ તમે જણાવ્યું એચઆર એમ યુએ એમ અને એક બીજો નવો સબ્જેક્ટ છે ત્રણ સબ્જેક્ટ નું કોમ્બાાઈન કરીને એ નવો તમને મને બહુ ભૂલી ગયો છે કારણ કે હું આમાં એટલું બધું મારું ધ્યાન નથી કારણ કે હું એક્સ તરીકે કરું છું
હા
એટલે એ વસ્તુ તો હુ તમને ફરી કોક વાત જણાવી દઈશું
આ પીઓ એમ કઇક
પ્લાનિંગ ઓફ મેનેજમેન્ટ ફાઈવ એ તમારે બીબીએ માં આઈથિંગ સેમમાં વન માં હશે પીઓ એમ
ના અમારે તો તો આવ્યો છે મનમાં આવું પીવું એમ
યુમ તમારે સેમ વનમાં નથી.
ના.
તો કોઈને અમારા બીકોમમાં નથી.